હલો મિત્ર નમસ્તે
નમસ્તે મિત્ર આજે આપણે ખુબ જ એવો સરસ ટોપિક ખેતી અને ખેડૂતોના જીવન પર વિષય પર વાત કરીશું
હા મિત્ર તમારો આ વિષય ખુબ જ સારો છે. અને આ વિષય આપણા જીવનમાં ખુબ જ મહત્વનો પણ છે.
હા આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. એટલે ખેતી આપણા દેશનું મુખ્ય અને ખૂબ જ મહત્વ ન સંસાધન છે. આપણા દેશમાં અડધા થી વધારે ખેડૂત તો નિવાસ કરે છે. આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે આપણા દેશમાં ખેતી એ ખૂબ જ મહત્વનું સંસાર બનશે.
હા મિત્ર ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર કરે છે. ખેડૂત માત્ર પોતાના પરિવાર ન જ નહીં પરંતુ સમગ્ર- દેશનું પેટ ભરે છે, ખેડૂત ખૂબ જ જરૂરી છે. તેથી જ ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે. ખેડૂત ખેડૂત નો દિવસ ખુબ જ વહેલો શરૂ થાય છે. સૂર્યોદય પહેલા જ તે ખેતરમાં પહોંચી જાય છે, ઉનાળાની ગરમી હોય કે ચોમાસાનો વરસાદ કે શિયાળા ની ઠંડી કડકડતી ઠંડી હોય. પરંતુ ખેડૂત સતત મહેનત કરે છે, તે જમીન ખેડે છે. બીજ વાવે છે, પાકની સંભાળ રાખે છે. અને સમય આવે ત્યારે લણણી પણ કરે છે, ખેતી આપણા દેશની અર્થવ્યવસ્થા નો મહત્વપૂર્ણ આધાર છે. ઘઉ ચોખા કપાસ મગફળી શેરડી શ ભાજી, અને વિવિધ ફળો જેવા કે અનેક અનેક પાકો, ખેડૂતોની મહેનત નું પરિણામ છે. જો ખેડૂત મહેનત ન કરે તો આપણા ઘરમાં અનાજ કેવી રીતે પહચે, અને જો આપણા ઘરમાં અનાજ ના પહોંચે. તો આપણું જીવન કેવી રીતે ટકી શકે.
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો. આપના દેશમાં સાચા ઘડવૈયા એ ખેડૂતો જ છે. ખેડૂતોના કારણે ઘણી બધી જગ્યાએ અનાજ પહોંચી જાય છે. અને કોઈ વાર ચોમાસું ઉનાળુ ને શિયાળા માં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે. ખેડૂતો એ બધી પરિસ્થિતિનો સામનો કરી ને અનાજ ઉગાડે છે. અને કોઈ વાર એ જ અનાજ થઈ જાય તો એ લોકોના ખુબ જ નુકસાન એ રોપને ખુબ જ નુકસાન થાય છે, જેથી ખેડૂત મિત્રો ઉદાસ થઈ જાય છે. ખેડૂતો નો સંઘર્ષ એ ખૂબ જ મહત્વની બાબત છે આપણે એના પર ધ્યાન આપવું જોઈએ. ખેતી એ કઈ આસાન નથી ખેતી કરવા માટે ઘણી બધી મહેનત જોઈતી હોય છે.
હા મિત્રા તમારી વાત સાચી છે. ખેતી કરવું કઈ સરળ નથી. ખેતી કરવા માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે, અને ખેતી કરવા માટે સતત કામ કર કરતું રહેવું પડે છે, જો આપણે ખેતર માં યોગ્ય રીતે દેખરેખ ન રાખવી. તો આપણો પાક ખરાબ થાય છે ચોમાસાની ઋતુમાં અમુક સમયે વધારે વરસાદ પડવાના કારણે પણ અમુક પાકો નાશ પામે છે અને ખેડૂતોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તે જ રીતે ઉનાળાની સમયમાં પણ અમુક પાકો ઉનાળામાં કરવામાં આવતા હોય છે અને વધુ પડતી ગરમી પડવાને કારણે તે પાકો નાશ પામે છે અને ખેડૂતોને નુકસાન થાય છે
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો આજના સમયમાં આ બધી બાબતો નોર્મલ આજના સમયમાં ઘણી બધી જંતુનાશક દવાઓ ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ખેડૂતો પર ખુબ જ અસર થાય છે. જંતુનાશક દવાઓ ખાતરો એ ખેતીને ઈજન ખુબ જ ખરાબ કરે છે બધા મનુષ્યોમાં એનાથી ઘણી બધી પ્રોબ્લેમ પણ આવી શકે છે આજના સમયમાં ખે તી મોર્ડન જમાના ના રીતે થાય છે પણ કોઈ વારે ખરાબ પણ બને છે જેનાથી ઘણા બધા રોગો ફેલાય છે કેન્સર થાય છે અને કેટલા લોકો જાનપણ ગુમાવે છે અને માર્કેટમાં ઘણી બધી એવી વસ્તુ બને છે જે સારી હોતી નથી એ ખેતી પ્રદાન હોતી નથી જેનાથી લોકોને નુકસાન પહોંચે છે
હા મિત્ર ખેતી આપણા દેશનો આધાર છે ઘઉં ચોખા કપાસ મગફળી શેરડી સાક ભાજી અને ફળો જેવા અનેક પાકો ખેડૂતોની મહેનત નું પરિણામ છે જો ખેડૂત મહેનત ત ના કરે તો આપણા ઘરમાં અનાજ ના આવે અને અનાજ ના આવે તો આપણું જીવન ટકી શકે નહી. આપણા જીવનમાં અનાજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આજના સમયમાં ખેતીમાં ઘણો બદલાવ પણ થઈ રહ્યો છે. જે આપણા જીવન પર અસર કરે છે. ટ્રેક્ટર ટ્રીપ સિંચાઈ આધુનિક મશીનો સુધારેલા બીજ અને નવી ટેકનોલોજી ના ઉપયોગથી ખે તી વધુ સરળ અને ઉત્પાદન સંમ બની જાય છે. સરકાર પણ વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સહાય કરે છે પરંતુ અમુક અમુક ખાતરો ખેતીને નુકસાન પહોં ચાડે છે તે પાકને બગાડે છે. અમુક ખાતરો નાખવાથી પાક સારો થતો નથી અને તેમાં કીડાઓ પડી જતા હોય છે.
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો આજના સમયમાં આવી બધી વસ્તુઓ ઘણી બનવા માંડી છે પેલાના સમયમાં ખેતી કરવું ખુબ જ મુશ્કેલ પડતું હતું હવે આધુનિક વસ્તુઓના કારણે ખેતૂત કરવા ખેતી કરવું આસાન થઈ ગયું છે. આજના સમયમાં ઘણા બધા ખેડૂતો સારી રીતે ખેતી કરે છે અને પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે ને દેશનું પણ પાલન પોષણ કરે છે. દેશમાં આર્થિક સ્થિતિ સુધારવા પણ ખેડૂતોનો મોટો ફાળો દર્શાવે છે. આપણે જાણીયે જ છીએ કે આપણા દેશમાં ખેડૂતો કેટલા મહેનતી છે એ લોકના કારણે આપણે ઘણી બધી એવી પરિસ્થિતિ માંથી ગુજરતા નથી. જેનાથી ભૂખમરો અને એવી પરિસ્થિતિ આવતી નથી આજના સમયમાં ઘણી બધી જગ્યા એ ખેતી કરવું ખુબ જ મુશ્કેલ છે કારણ કે ફળદ્રુપ જમીન બચી જ નથી. બધી જગ્યાએ ખાતર ને એમ નાખીને બધી જમીન હળડ્રુપ બની રહેતી નથી. આજના સમયમાં આ બધી વસ્તુઓ નોર્મલ થઈ ગઈ છે. એના પર વધારે કોઈ ધ્યાન પણ આપતું નથી. જે આ આપણે આ બધા પર ધ્યાન આપવું જોઈએ.
હા મિત્ર આ તમારી વાત સાચી છે. આજના સમયમાં ખેડૂત નુ જીવન પણ સરળ નથી. કારણ કે ક્યારેક વરસાદ ઓછો પડે છે ક્યારેક વધારે પડે છે જેથી પાક બગડી જાય છે. ક્યારેક જીવાતો પાકનો નાશ કરે છે. તો ક્યારેક પાકના યોગ્ય ભાવ મળતા નથી. ખેતી માટે ખાતર બિયારન અને દવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ ખેડૂત હિંમત હારતો નથી. અને ફરી નવી આશા સાથે ખેતી કરે છે. જુદા જુદા બિયારણો અને ખાતરોના કારણે પણ અમુક પાકો નાશ પામે છે અને સારા આવતા નથી. આજના સમયમાં અમુક પાકોની કિંમત ખુબ જ ઓછી આપવામાં આવતી હોય છે જેથી ખેડૂતો ખુબ જ નિરાશ થાય છે. પરંતુ તેઓ હિંમત હારતા નથી અને ફરી પાસા પાછી ખેતી કરે છે અને પાક ઉગાડે છે. જો ખેડૂત ન હોય તો શહેર ભૂક્યા રહી જાય. તેથી આપનું કર્તવ્ય છે કે આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ ખોરાક નો બગાડ કરવો જોઈએ નહીં. પાણીનો બચાવ કરવો જોઈએ. અને ખેતી તથા પર્યાવરણનું રક્ષણ કરીને કરવું જોઈએ. દરેક દાણા પાછળ ખેડૂતનો પરસેવો છુપાયેલો હોય છે. આ વાત આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહી.
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો. ખેડૂતોનું હિત સન્માન કરવું એ આપનું ફરજ છે. કારણ કે, એ લોકના કારણે જ આપને ઘરમાં બેઠીને અનાજ સારી રીતે ખાઈએ છીએ. એ લોક ના કારણે જ આખા જે કંપનીમાં કામ કરતા હોય છે ઘરમાં રહેતા હોય છે, જે લોકો ખેતી નથી કરતા એ લોકો ઘરમાં બેસીને કે સારી રીતે અનાજ ખાઈ શકે છે. એ લોકને કઈ વધા રે મહેનત કરવી પડતી નથી, પણ ખેડૂત ખુબ જ મહેનત કરે છે. એક એક દાનો કેવી રીતના વીણીને કામ કરે છે એને એની મહેનત ખબર હોય છે, આપણે એની કદર કરવી જોઈએ, આપણે ખેડૂતોને સારા સન્માન આપવું જોઈએ. એ લોકોને હારું નવી નવી સ્કીમો, યોજનાઓ સરકારે કાઢવી જોઈએ, જેનાથી ખેડૂતને પ્રોત્સાહન મળે એ ખેતી કરવા હારુ પ્રોત્સાહિત થાય અને સારી એવી ખેતી ખેતી કરે એને વિદેશી દવાઓ અને બધા પર વધારે પડ ધ્યાન ના આપવું જોઈએ, આપણે એના માટે ગામડે ગામડે ખાતર વહેંચવી ને એવી કરવી જોઈએ, જે કુદરતી રીતે બનેલા હોય
હા મિત્ર. આપણે ખેડૂત પ્રત્યે હંમેશા આદર રાખવો જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. ખોરાકનો બગાડ ન કરવો, પાણીનો બચાવ કરવો અને ખેડૂત ના પરિશ્રમનું સન્માન કરવું જોઈએ, જો ખેડૂત સમૃદ્ધ બનશે તો આપણો દેશ પણ સમૃદ્ધ બનશે. મહાત્મા ગાંધીજી એ કહ્યું હતું, કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે અને ગામડાઓનો આધાર ખેડૂત છે. ખેડૂત ખુશ હશે તો દેશ ખુશ હશે. ચાલ. ચાલો, આપણે સો મળીને ખેડૂતો નુ સન્માન કરીએ. ખેતીનું મહત્વ સમજીએ અને દેશના અન્નદાતા ના પરિશ્રમને ક્યારે ભૂલીએ નહીં.
હા મિત્ર. તમે સાચું કહી રહ્યા છો, આજના માટે આ આ વિષય પર આપડે આટલું જ વાત કરીએ. હવે ફરી મળીશું. ધન્યવાદ! હું નમસ્તે...
હા મિત્ર. નમસ્તે...